હલો.
હલો.
હા બોલો.
શું કરસ?
કઈ ની.
હમ્મ.
બરાબર છે દવાખાને
હ?
રમી લું
હા.
શું છેમે? હ શું જમે?
હા?
જમવાનું શું જમે?
જમવામાં ઈડા, ભાત, રોટલી.
હમ્મ, કઈ નઈ. પછી ચારવા બારવા જવાનું કે કઈ ને? હા?
શું?
તાલવા.
ના.
તો?
બસ એમ જ.
બરોબર છે. અતર હાલમાં ખોભે.
હા?
હાલમા શું
શું છે?
ભણવાનું ચાલુ છે કે બંધ?
હા?
પરવાનું ચાલુ છે કે બધ?
ના બંધ.
મળ્યું.
હું કોળે જુદી પાણી.
બરોબર પછી આગળ કઈ એક્ટિવિટી નહી કરી?
ના કઈણી.
પોસ્ટ મા
ના કાય.
હા, આગળ નું શું મન ભણવાનું? હ ઘર કામ માં જોી રહેે એમ નેધ હમ આગળ કઈ ઈચ્છા નથી એમ ને